હલો
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આપડે ઘણા દિવસ પછી વાત કરી રહ્યા છે તો હું વિચારતો હતો કે આજે આપણે ભારત દેશના અહ ફેસ્ટિવલ્સ વિશે વાત કરીએ.
આ તો બઉ સરસ ટોપિક તું કહું છું, ઇન્ડિયા તો ફેસ્ટિવલ નો દેશ છે. આપણે દેશમાં લગભગ દરેક મહિને કોઈ ના કોઈ તહેવાર આવે છે. સારું ના?
હા, એકદમ સાચી વાત. અને દરેક ફેસ્ટિવલ ની પોતાની અલગ મજા, પરંપરા અને મહત્વ હોય છે.
હા. આ તો વાત બિલકુલ સાચું કહું છું તું. અલગ-અલગ ફેસ્ટિવલનું અલગ-અલગ મહત્વ હોય છે ઈન્ડિયામાં. અને એના અલગ-અલગ પરંપરા પણ હોય છે, તો મને આ બતાવો તમે અહ તમારા ફેવરેટ ફેસ્ટિવલ કયો છે ઇન્ડિયાના?
મારો તો દિવાલી. અને તમારો?
મને તો ઉત્તરાયણ અને નવરાત્રી બહુ ગમે છે ઈન્ડિયાનું.
હમ્મ. આ તો બંને બહુ એક્સાઈટિંગ ફેસ્ટિવલ્સ છે.
હમ્મ. આ તો સારું કહું છું, તું બંને એક્સાઇટિંગ ફેસ્ટિવલ લાગે છે મને. અને અહ પોતાની બહુ
ચાલો પછી આપણે-આપણે એક-એક ફેસ્ટિવલ્સ વિશે વાત કરીએ.
હા. તો સૌથી પહેલા દિવાળી થી શુરુ કરીએ?
હા, હા. દિવાલી. દિવાલીને પ્રકાશ નો તહેવાર કહે છે. ને
હા, હા આ તો તું બિલકુલ સારું કહું છું. દિવાલીનું અહ પ્રકાશ નો તહેવાર કહે છે. આ દિવસે લોકો ઘરે સાફ કરે છે. અને સજાવે છે. અહ સજાવે કરે છે, અને દીવા પ્રગટ કરે છે, સારું કવ છું ના, હમ્મ?
હા, હા મને દિવાલીની લાઈટસ બહુ ગમે છે. રાતે પુરા શહેરમાં રોશની જ રોશની હોય છે. તમે દિવાલી માં શું કરો છો?
હું દિવાલીમાં અમ અમારા ઘર સાફ કરું છું. અને રંગ રંગોલી બનાવે છે. અહ નયા-નયા કપડાં પહેર્યું, અને મીઠાઈ ખાઉં છું. ને ફેમિલી સાથે રમું છું. ને તું?
હમ્મ. અહ તમે હું પણ આ બધું જ કરું છું. ઘર નું સજાવટોમાં લા લાગી રહુ છું. અને પછી ઘરના કોઈ પણ જરૂરત ના સમાન હોય તે લેવા માટે જઉં છું. તમને ફટાકા ફોડવા ગમે છે?
હા મને ફટાકા ફોડવા ગમે છે. પેલા હું ગમતા અહ ફોડવાની, પણ હવે તો થોડા ઓછો ગમતા છે.
અહ, આવું કેમ?
કારણ કે પટાકાથી પ્ર પ્રદૂષણ બહુ થાય છે ને.
હમ્મ, આ વાત બહું સારું છે. અવાજ -અવાજ પણ બહુ આવે છે, અને હવા પણ પ્રદુષિત થઈ જાય.
હા. આ માટે હું અહ ઓછું કરું છું, એટલે હવે ઘના લોકો ઇકો ફ્રેન્ડલી દિવાલી ઉજવાવે છે.
હા, આ સારી વાત છે. દીયા લાઈટસ અને મીઠાઈ સાથે પણ દિવાળી ની મજા આવી શકે.
હા આ તો બાત બિલકુલ સાચી કઉ છું તું દિવાળીની આ લાઈટનિંગ બહુ સારું લાગે છે અને મીઠાઈ પણ ગમે છે બઉ.
હા હવે આપણેે ઉત્તરાયણ વિશે વાત કરીએ.
હા હા હા હા સારું કઉં છું તુ ઉત્તરાયણ વિશે વાત કરી છે.
હા ઉત્તરાયણ તો ગુજરાતમાં ખાસ બહુ ઉત્સાહથી ઉજવાય છે. આ દિવસે બધા લોકો પતંગ ઉડાવે છે અને કાઈપો છેની બૂમો પણ સાંભળવા મળે છે.
હમ્મ આ તમે તો બઉ નોલેજ હોય છે ઉત્તરાયણ ને ફેસ્ટિવલ નો આ બિલકુલ સારું કહું છું તું એના તો ગુજરાતમાં બહુ જોવાય છે. અને કાયપો છે બોલવામાં બહુ મજા આવે છે.
હા. બિલ અને છત પર ઉભા રહીને પતંગ ઉડાવવાની મજા જ અલગ હોય છે. તને પતંગ ઉડાવવું આવડે છે.
થોડું ઘણું આવે છે મને અને તમે.
મને પણ થોડું આવડે છે ઉત્તરાયણમાં કઈ ફુટ ફેમસ હોય છે.
હા આ તો સાચે છે બહુ ફૂટ ફેમસ હોય છે. ઉંધીયું અને જલેબી મારું ફેવરેટ છે અને તમે તમારું.
હમ્મ મ મારું પણ મને જલેબી અને મોમર અને તિલના લડ્ડુ આવે છે તે બહુ ભાવે છે. અને ઉત્તરાયણ ના દિવસે ઉંધીયું જલેબી બી ની વાત જ અલગ હોય છે સવાર થી સાંજ સુધી લોકો છત પર હોય છે.
હા આ તો સારી વાત કઉ છો તું. અ મ્યુઝિક મસ્તી અને ફેમિલી સાથે ટાઈમ વધુ જો હોય છે. પણ હવે તો પતંગની પતંગની ડોરથી પક્ષીઓને નુકસાન થાય જાય છે એ પણ તો મોટું સમસ્યા છે.
અ હા હું તમારી વાત થી એકદમ સહેમત છું. એટલે આપણને સવધાની પણ જરૂરી છે હવે નવરાતિ વિશે વાત કરીએ આપણે.
હા ચાલુ કરીએ.
હા નવરાત્રી તો ગુજરાત ની શાન છે આ નવરાત્રી ના નવ દિવસ સુધ ગરબા અને દાંડિયા રમવામાં આવે છે.
હમ્મ બિલકુલ સારું કહું છું તું નવરાત્રી તો શાન હોય છે ગુજરાતીના. એના તો અ માતાની પૂજન કરે છે તને ગરબા ગમે છે.
બહુ ગમે છે તને.
હમ્મ મને પણ બહુ ગમે છે નવરાત્રીમાં ગરબા મારું ફેવરેટ છે. આ નવરાત્રીમાં પૂરો અ વાતાવરણ એનર્જેટિક બની જાય છે ગરબાથી.
હા આ વાત તમારી એકદમ સાચી છે ગુજરાતમાં નવરાત્રી ના નવ દિવસે એકદમ એનર્જેટિક બની જાય છે લોકો કલરફુલ કપડા પહેરે છે. ખાસ કરીને ચનિયા ચોલી અને કેળિઓ.
હા આ તો સાચી વાત છે. અ મને પણ ચનિયા ચોલી પહેનવામાં ગ બહુ ગમે છે. અને તમે ટ્રેડિશનલ અ ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનું ગમે છે.
અ હા અને તમને ગરબા રમવાનું આવડે છે.
હા મને તો થોડું ઘણું આવે છે. પણ હું મજા આ માત્ર મુ છે.
હા નવરાત્રીમાં માતાજીની પૂજા પણ થાય છે. આ ફેસ્ટિવલમાં ભક્તિ અને આનંદ બંને હોય છે એટલે નવરાત્રીમાં માત્ર ડાન્સ નો ફેસ્ટિવલ નથી પણ શ્રદ્ધા સાથે જોડાયેલો પણ છે.
બિલકુલ સાચી વાત કું છું, તું તમારો લાઈન તો બહ સાચી છે. શ્રદ્ધા સાથે જોડાયેલી છે, નવરાત્રિ તો હવે હોલી વિશે વાત કરી.
હા હોલી પણ ઇન્ડિયાનો બહુ ફેમસ ફેસ્ટિવલ છે, રંગો નો તહેવાર.
હોલી તો રંગો નો તહેવાર હોય છે. લોકો એકબીજા નુ રંગ લગાવડે છે, અને ખુશી મનાવે છે.
હમ્મ તને હોલી ગમે છે.
હા મને તો હોલી ગમે છે, પણ સેફ કલર હોય તો વધુ જદા ગમે છે.
હા કેમિકલ્સ વાળા કલર થી સ્કીિન ને પ્રોબ્લેમ થઈ શકે. એટલે નેચરલ કલર્સ વાપર્યું સારું.
હમ હોલી પેલા હોલિકા દહન પણ થાય છે, ને.
હા એ સત્યની અસત્ય પર વિજય નું પ્રતિક છે. હોલીમાં સ્વીટ્ પણ બનવામાં આવે છે. અને ગુજિયા અને બીજી ઘણી વસ્તુઓ.
તો મારું ફેવરેટ સ્વિસ કોણ અ શું છે.
મારે તો ગુજીિયા બહુ ગમે છે, મમ્મી ની હાથ ને.
હમ. મારે મને પણ ગુજ્યા બહુ ગમે છે, માર ફેવરેટ છે. ચલો હવે રક્ષાબંધન વિશે વાત કરીએ.
હા રક્ષાબંધન તો ભારત નો બહુ ફેમસ ફેસ્ટિવલ છે. આા ભાઈ બહેન નો પ્રેમ નો તહેવાર છે.
હા આ દિવસે બહેન ભાઈને ર રાખી બાંધે છે. અને ભાઈ બહેનને ગિફ્ટ આપે છે. અને એના રક્ષા કરવું વચન આપે છે, બહેનનું. અ બહુ સુંદર ફેસ્ટિવલ હોય છે, અને પ્યોર હોય છે આ તો
હા અને ફેમિલી બોન્ડિંગ વધારે છે, હવે આપણે. જોઈશું તો જન્માષ્ટમી પણ બહ સરસ ફેસ્ટિવલ છે, આપ ભગવાન કૃષ્ણ જન્મ દિવસે તારીખે ઉજવાય છે, મંદિરોમાં સજાવટ થાય છે. અને ભજન કીર્તન પણ થાય છે.
હા આ તો વાત સાચી છે, કેટલાક સાથોલો પર. અ દહી હાંડી નો પ્રોગ્રામ પણ હોય છે. અને જન્માષ્ટમીમાં નાના નાના બાળકો કૃષ્ણ જેવા. તૈયાર હોય છે, આ તો બહુત સુંદર લાગે છે.
એકદમ સાચી વાત છે, તમારી. અને આપણા ગણેશ ચતુર્થી પણ જોઈએ તો બહુ સરસ ફેસ્ટિવલ છે, આ ફેસ ટિવલ ખાસ કરીને મહારાષ્ટ્રમાં બહુ મોટા પ્રમાણમાં ઉજવાય છે.
હા આ તો મહારાષ્ટ્રમાં બઉુ પોપ્યુલર પણ હોય છે. લોકો ગણપતિ બાપ્પાની મૂર્તિ ઘરે પણ. પંડાલ સ્થાપિત કરે છે.
હા. અને ઘણા દિવસો સુધી પૂજા આરતી અને ભજન થાય છે. પછી વિસર્જન થાય છે.
હા હા ગણપતિ બાપ્પા મોરિયા નારા સાથે કરે છે, વિસર્જન. અને ગણેશ ચતુર્થી નું વાતાવરણ બહુ લાઈવલી હોય છે.
હ બિલકુલ હા ચાલો પછી. મને તમારી સાથે ભારતના ફેસ્ટિવલ વિશે વાત કરીને ખુબ જ આનંદ મળી
હા મને પણ આનંદ મળી છે
હા આપણે બી ફરીથી બીજા કઈ ટોપિક વિશે વાત કરીએ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ